હેલો.
હેલો.
હા બેન કેમ છે.
મજામાં તમે કેમ છો બેન.
તો આ અ આજે આપડે છે ને મેં તને શું બતાવું મારા ઘરની આજુબાજુ તો મારા પાડોશીઓ તો મને એટલે કેય ને કે જીવાનું એટલે હરામ કરી દીધું છે એવું કઈક થઈ ગયું છે એ લોકો એટલા અમને દુઃખી કરી રહ્યા છે ને કે મેં તમને વાત જ ના પૂછો એટલે માં મારી ઘર વચ્ચે છે ને એક બાજુ જે મારી બા બાજુમાં જે પડોશીઓ રહેતા છે ને એ તો અમારાથી એટલા એમ કે ને જલન થાય એમને એવુ એવું છે અને બીજી બાજુ જે અમારી પાડોશ છે ને એ એમના કરતા વિપરીત એટલે કે તેઓ જેટલા અમને એમ ખરાબ લાગે ને એટલા જ તે અમારા અ એક બાજુ વા વાળા સારા છે તો અમારા ત્યાંનો તો કંઈક એવું જ હાલ છે તું બતાવ કે તારે ત તમારા પાડોશીઓ કેવા છે અને શું તે તમારા સુખ દુઃખ માં સાથ આપે છે.
મેં પણ શું કેવું બેન મારા પાડોશી પણ તેવા જ છે મારા વચ્ચે એક આ મારી રિલેશન જ છે પાડોશી જ લાગે છે એ લોકો તો જીવા હરામ કરી મૂકે મૂક્યો છે અને એ લોકો ના પાસે કઈ બોલવાનું ભાન નથી ને કઈ રેવાનું ભાન નથી પણ એ લોકોને હું કે માણસને માણસ જ હા હમજાવે પણ એ લોકોને કઈ હમજાતું જ નથી. એ લોકો પોતાની પોઈરીને ન જોય બીજાની છોકરીનો કપ ડ્રેસિંગ સેન્સ જોય ને પોતાની છોકરીને ની જોઈ ને પોતાની બીજાની છોકરીને કેરેક્ટર કેરેક્ટર લઈશ કે આ વધા આ વધારે પા પાડોશી લોકોનું આ તો નિયમ થઈ ગયું થઈ ગયેલું છે આજના જીવનમાં, હું શું કેમ બેન તમને. આ પાડોશી મારા બાજુમાં જ છે એક પાડોશી મારા બાજુમાં જ એક પાડોશી પાડોશી છે એમની પુનિતાની મમ્મી લાગે છે, એ પોતાની પોરીને નની જોઈ બેન. પણ અમને વધારે જોઈ કે આ છોકરી આ કે કરી દીધી છે આ છોકરી. ત્યાં જાય તે ત્યાં કરે છે, પછી આ કરે છે એ ફલાણા ઢીકણામાં વધારે રે. પોતાની છોકરીને પાડોશીઓને પાડોશીને જલન જ થાય હંમેશા, તેના એ લોકો સુખ દુખમાં સાથ આપતા નથી, પછી આપણને ઘેરે ખાવાનું નહ ર રે કે ની રે. રે કે નહી રે એ લોકોને કોઈ ફર્ક નથી પડતા પણ પોતાના પાછળ હંમેશા પડી રે છે.
હા હા બેન શું કરશો આજનો તો એજ નિયમ જ બની ગયો છે, મન તો ખબર નહી પડે કે આ લોકો આપણાથી એમ એટલે દુઃખી કેમ થઈ જતા. હોય છે, આપણે કોઈનું ખરાબ નહીં વિચારીએ પણ આપણું બધા જ ખરાબ વિચારે. એવું થઈ ગયું છે. અમારા બાજુવાળા તો હાવ નક્કામાં જેમ કહીએ ને એવા છે, એ લોકો શું કરતા હોય ને, કે સવારે એટલે અમારા અમારા બંનેનું ઘર આજુબાજુમાં છે ને તો એ લોકો સવારે શું કરે ને, કે કચરો વાળે અને વાળીને બધો કચરો હોયને, તે અમારા દરવાજે ઠાલવી દે. એવા કરતા છે એ લોકો, હવે એ લોકો બધા કચરો અમારે દરવાજો રા મમ્મી પપ્પા એ ને મમી
અયા
રેવા દેની જવા દેની જ્યારે પવન આવશે ને વષ જવાનું છે જ આપડા દરવાજા પર જ ઢગલું થયા કરે કરતું હોય છે, તો એવું થઈ ગયું છે, મને તો
એટલું ગંદુ લાગે ને કે અમે તમને બતાવી નહી શકુ, અને જો અમારો કચરો થોડુંક પણ એ લોકોના દરવાજે જતો રહે ને, તો એ લોકો તરત ગડવા માં જાય એવું થઈ ગયું છે. હવે હવે અમે શું કરીએ. ને એજ અમને નથી ખબર પડી રહ્યો છે, એ લોકો તો સાવ એટલા નક્કામાં છે ને. કઈ નની કેહેવાય શકે બોલો, હવે તમે શું કેશો એના ઉપર.
મેં કઈ કઈ નઈ કેવા માંગુ છું મેં એજ કેવા માંગુ છું એ લોકો ના વિચારમાં એ લોકો ના ધારણામાં સુધાર ક આવે, એ લોકો પોતાના જો કચરા નાખે તો વાત વાત ખરી તમે કયો છો મારા પણ સામે કચરા નાખી દે, પછી અમે લોકો પછી અમે લોકો, ઝઘડા પણ નથી કરી શકાતા એ લોકો એ લોકો જેવા અમે લોકો તો. નફટ નથી આ લોકોને તો ભાન જ નથી બોલવાનું પણ અમને તો છે ને, એનો છોકરો જ છે સંતોષ. એ પોતાને દેખાવે કે મેં બહુ મોટો ઇન્સાન છું મે બટ બહ મોટો અમીર ઇન્સાન છું આ બધા દેખાવે, આ પણ ગલત બાત છે. કેમ કે જે ગરીબ છે એને સતાવવું જો જોઈએ નહી ચ કોઈ પણ ઇન્સાન રે. આ બધારે બધાને સમજવી જોઈએ કે ગરીબ ને અમીર બધા એક જ હોય છે. બ બધા ના સોચ ઉપર ર છે બેન કે આ શું કરે તમારા પાસે જે કચરા મૂકે એને પેલા સુધી સમજી શકે કે, આ વધારે કચડા ના કે આપણે સ્વાસ્થ્યને પ્રોબ્લેમ થઈ શકે છે પોતાના ઘેરે આ, ગંદકી ફેલાઈ શકે છે એ લોકોને ભાન નથી રતું પોતાના પોતાના જ ઉપર ર છે, એ લોકોને બધાની ચુગલી કરવામાં. એકબીજાની દીકરીઓને જોવામાં એવોમાં જ એ લોકોનો સમય . નીકળી જાય છે પણ એ લોકોને કઈ ભાન નથી દેતા એ લોકો એક નંબરના નફત ના છે મારા મારું વસ ચલે તો લોકોને ચામડિયા લાલ કરી મકવું
હા બેહેન તમારી વાત સાચ છી છે કે એ લોકો એકદમ નફત પ્રકાર ના હોય છે એવું એવું કરે ને કે એમ લાગે ને કે આપણું લોહી પી જાય એવું એવું એ લોકો કરતા હોય છે અને મેં તમને શું બતાવું કે હમણાં જો ગરમીનો સમય હતો તો મારા ભાઈ એસી ખરીદ્યું અને ઘરમાં લગાવ્યું તો અમારી છે ને એટલે એક ગલી જે છોડેલું છે તો એમાં એમનું અને અમારું બંનેનું જમીન છે એટલે અમ અમે જે એસીના બહારનું જે પંખા જેવું હોય ને તો એ અમે એ છે ને ગે રીમાં ફિટ કરવાના હતા તો એ ગેલેરી એકદમ સાકડી છે ને તો એના દરવાજે થી થઈને એ લોકો જવાના હતા તો એ લોકો જેમ એ એમનો દરવાજો ખોલીને અંદર ઘુસા ને એ તો એટલો આગ કાઢવા લાગે ને કે મેં તમને શું બતાવું એ લોકો એટલું આગ કાઢે ને અને જો કોઈ જશે ચપ્પલ તો બહાર જ ખોલી ને જશે પણ પગમાં થોડું બહત માટી લાગેલું હોય ને તો એટલું મને એમ જોઈને કે તમને મે તમને શું કહું એવું થઈ ગયું એ લોકો તો એવી રીતે જોય ને કે આપણને ગમે જ નહી તો એવું એવું થઈ ગયું છે મે તમને શું બતાવું અમે તો એકદમ ક ને કે કંટાળી ગયા આવા વાડોશીથી એવા થઈ ગયા છે પણ અમારી બીજી બાજુ જે પાડોશી છે ને ખુબજ સારા છે એટલે છે ને અમારા કોઈ પણ સુખ દુઃખ હોય ને તો એમાં લોકો અમારું છે ને સાથ આપવા માટે આવે છે તેઓ છે ને કઈ પણ થાય ને એવું અ કંઈક દુઃખ પડેલું છે અમારા પર તો એ લોકો આવે છે અને અમને જુએ છે ને અમને એટલે એ અમારા દુઃખમાં છે ને એ લોકો સહ કાર આપે છે એવું છે અને સુખમાં તો બધા સાથ આપે છે પણ દુખમાં જે સાથ આપે ને એ જ સાચો પડોશી એમ કહેવાય તો અમારી પાસે એવો એવા પણ પડોશીઓ તો અમે જે નફત પ્રકારના છે ને એમની તરફ તો જોડતા જ નથી છે અને મારા મમ્મી એ પણ કહી દીધું છે કે આ લોકો બાજુ જોવાનું જ નહી તો આપણને ગુસ્સો પણ નહીં આવે એવું થઈ ગયું છે તો હવે આપણે શું કરીએ તો જે આપણા મોટા કઈ એમની વાતોને માની લેવું જોઈએ અને આ બધું વસ્તુઓને
મે એજ કેને બેન કે એ લોકો જે જ્યાં સુધી એ લોકો સોચી રહ્યા છે એ લોકોને કઈ સોચવું જોઈએ કે આજે આજે આપણું આજે આપણું સમય કેટલું નીકળી ગયું છે કે આજે આપણને આજ સાચવી જોઈએ કે પોતાના જેવી આપણની રિસ્પેક્ટ છે પોતાનું પણ રિસ્ પેકટ બધાને એક જ રિસ્પેક્ટ આપવું જોઈએ એ ન જે મોટો છે તે નાલો છે તે ગરીબ છે તે અમીર છે એ લોકોને હાથે એવું નથી કરવું જોઈએ આ આ લોકોને આજ ભાન નથી રેતું આજે લોકો જયારે મોટા આદમી બની જાય ને પછી પોતાને જોવા લાગે કે હા મેં મોટો આદમી છે મારા હામે મે એ લોકો કઈ નથી આ લોકો આજ આજ દેખાવા માંગે છે મે વધારે સારુંથી જાણો એક છે એક છે મારા ગામમાં એક એનું નામ બેબી છે એ પોતાના આગે કહીને કોઈને ગમે જ નીકી એ લોકો કઈ છે એની એનું એક પણ કઈ રેતું નથી ઈજ્જત ન તો ભાન જ નથી પછી પોતાની આજે પણ દેખાય કે મેં બહુ મોટી ઔરત છું ને મેં બહુ મોટી તે છું એ છું ફલાણા ઢીકણા કરે કરી નાખે આ પાડોશી લોકો ન નિયમ જ છે જલવાનું બ બધાની છોકરી આજે તમે બહ મસ્ત મા લઈ આવો પછી તમે સક્સેસ થઈ જાાવ એ લોકો એ લોકોની જલન જ ખતમ નથી થતી એ લોકોને જલન એટલી થાય કે એ કેવી રીતે આગ આગળ વધે છે. અમે લોકો કેમ પી પાછળ છે એ લોકો એ નય દેખાતુ એનું પરિશ્રમ એનાથી કેટલું આગળ છે એ લોકોને એ દેખાય છે કે એ લોકોને બધા જ અમે લોકો જલન નહી કરીએ પણ એ લોકો જરૂર જલન કરી. આજ આ પરિસ્થિતિ ને છોડવા માટે આપણને આ જીવનમાં બધા લોકોને સુધાર કરવા માટે કઈ તો કઈ આપણને ઉખાણ કરવી જોઈએ આની કરવી જોઈએ તો આજના સંસારમાં આ બગડી જશે. પાડોશીઓને પાડોશીઓ એ એક એવા છે ને ફેમિલી મેમ્બર જેવા છે પણ એ અમે લોકો સાચવી સાચવે લોકો નથી સાચવતા કે અમે લોકો એમને ફેમિલી મેમ્બર જેવા જોઈએ છીએ તેમને કઈ સમજાવવા માટે અમને કઈ કઈ તો કઈ કછુ કરવું જ પડે
હા તમારી, હા હા તમારી વાત સાચી છે કે એ લોકોને આપણાથી ને એમ જલન કહેવાય ને એ જલન જ એ લોકોને અમારા થી વધારે છે આપણે કંઈક કરી લઈએ આપણાથી કંઈ સારું થઈ જાય અ આપણા માટે કંઈ સારું થઈ જાય તો એ લોકોને એના માટે ખૂબ જ એમ જલન છે હા એવું છે તો આપણે શું કરી શકીએ એ બધા વસ્તુઓને તાળ આપવુ જરૂરી છે અને તે બધી વસ્તુઓને એમ નજર અંદાજ કરીને આપ આપને આગળ વધવું જરૂરી છે. કારણ કે આ આની સાથે આપણે લડ વિચારીએ ને તો એમાં આપણું જ નુકસાન છે તો બેહન આજે તારી સાથે વા વાત કરીને મને ઘણું આનંદ થયો અને આપણે ફ્રરી પરિવાર એક આવા જ ટોપિક ઉપર પર ચર્ચા કરીશું. ત્યાર સુધી આપનો આભાર.
મને પણ આપથી બાત કરીને બહુ સારું લાગ્યું.